હલો
હા બોલો ને
તમને મારો અવાજ આવે છે
હા આવે છે અવાજ
હા તો આજે આપણે છે ને એડવેન્ચર ટ્રાવેલ વિશે વાત કરીએ
હા કરીએ ને
તો છે ને આ એક એવો પ્રકારનો ટ્રાવેલ છે ને જેમાં આમ રોમાંચ પ્રકૃતિ અને નવા અનુભવનો પણ સમાવેશ હોય છે
હ આ એડવેન્ચર ટ્રાવેલમાં લોકો ફક્ત એક જગ્યાથી બીજી જગ્યાએ નહીં જતા પણ તેઓ નવી જે ચેલેન્જીસ હોય એને પણ સ્વી વીકારે છે
હા એ તો છે જ અને આવા ટ્રાવેલમાં તો શારીરિક સક્રિયતા અને પ્રાકૃતિક સાથે સમય અને અનોખો અનુભવ પણ મળે જ છે આપણને
હ એનાથી આપણે દુનિયાભરમાં ઘણું લોકપ્રિય બની ગયું છે
હા અને ઘણા લોકો તો રોજિંદા જીવનમાંથી થોડો ફેરફાર મેળવવા માટે એડવેન્ચર ટ્રાવેલ પસંદ કરે
હઅ અ આ બી જે છે એ ઘણા પ્રકારનું હોય છે
હા તેમાં જોુઓ ને આપણે જોઈએ તો ટ્રેકિંગ આવે હાાઈકિંગ આવે કેમ્પિંગ આવે કે વાઇલ્ડ લઇફ સફારી હોય કે પછી તમને વોટર સ્પોર્ટ્સ ગમતું હોય તેવું હોય પછી માઉન્ટેન એક્ટિવિટીસ હોય એટલે આ બધું મુખ્ય વસ્તુઓ છે એમાંથી
હા તો એમાંથી આપણે સૌથી પહેલા આપણે ટ્રેકિંગ વિશે વાત કરીએ તો
હા જો તમને ટ્રેકિંગનું જાણું હોય ને તો ટ્રેકિંગ એટલે તો લાંબી દૂરી સુધી પગથી ચાલવું અને પ્રાકૃતિક રસ્તો પર મુસાફરી કરવી એ જ આમ તો ટ્રેકિંગને આપણે ગણીએ
હઅ જ્યાં ટ્રેકિંગ હોય એમાં પહાડો જંગલ ખીન અને ગ્રામ્ય વિસ્તારો હોય એમાંથી પસાર થવું પડે છે
હા ટ ટ્રેકિંગ ફક્ત એક એક્ટિવિટી નથી આમ તમે જોવા જાવ તો પણ પ્રકૃતિની નજીકથી આમ જોવાની તક પણ છે એ
હઅ આના દોરાણ આપણે લોકો સુંદર દ્રશ્યો પણ જોઈ શકે છે
હ અને ઘણા ટ્રેકિંગ રૂટ તો પહાડો વચ્ચેથી હોય એટલે તો એટલા સુંદર દેખાય ને
હા ને અમુક આજે હોય રસ્તાઓ એ સરળ હોય છે પણ અમુક બ મુશ્કેલ પણ હોય છે
હા અને નવા લોકો માટે તો સરળ ટ્રેકિંગ રૂટ જ યોગ્ય ગણાય કારણકે એક જ બારમાં બધું બહુ ના કરી લેવાય ને
હું સાચી વાત છે તમારી જેમ જેમ અનુભવ વધે એમ લોકોએ મુશ્કેલ રસ્તો લેવો પડે પણ આપણે ચાલુમાં તો આમ જે સરળ હોય એનાથી જ શરૂ
હા અને ટ્રેકિંગમાં છે ને શારીરિક તાકત પણ જોઈએ અને સહનશક્તિ તો જરૂર જ જોઈએ કારણ કે એમાં બહુ જ મહેનત છે
હા સાચી વાત તમારે આટલો લાંબો સમય સુધી ચાલવાનું હોય તો આપણું શરીર તૈયાર હોવું જોઈએ એના માટે
હા એટલે તો ટ્રેકિંગ કરતાં પહેલા આપણેે છે નેમ પ્લાનિંગ કરવું જોઈએ કે થોડું સ્ટ્રેચિંગ વેચિંગ કરીને જવું જોઈએ થોડું આપણું શરીર ને સહળતા થાય એવું કરવું જોઈએ
હઅ જે ત્યાંનો આપણો રસ્તો હશે કે ત્યાંની હવામાન કેવું હશે એના વિશે પણ આપણે માહિતી રાખવી
હા અને ટ્રેકિંગ માટે તો સારા શોએસ ખૂબ જ જરૂરી છે સૌથી અગત્યનું વસ્તુ જ એ છે
હઅ એ આપડું ચાલવું સરળ બનાવી દે છે
હ અને પાણીની બોટલ સાથે રાખવી બહુ મહત્વપૂર્ણ વાત છે મારા હિસાબે તો
હઅ આપણે આટલું ચાલતા રઈએ તો આપણા શરીરને પાણીની જરૂર પડતી જ હોય છે
હ અને કેટલાક લોકો તો મેં સાંભળ્યું છે ગ્રુપ ટ્રેકિંગ ભાઈ કરવા જાય બધા
હ આપણે ગ્રુપ ટ્રેકિંગમાં જઈએ તો એનાથી જ આપણી સુરક્ષા હોય એ બ
હ એ તો છે કે બધા જોડે હોય લોકો તો સારું પડે અને ટ્રેકિંગ દોરાન તો છે ને પ્રકૃતિની સંભાળ પણ રાખવી જોઈએ આપણેે
હ ખાલી ખોટો આપણેે કહીએ બી ખચરો ના કરવો જોઈએ જેની સુંદરતા છે એ બનાવી રાખવી જોઈએ
હ અને પછી હાઈકિંગ નું શું કેવું તમારું
અ હાાઈકિંગ ટ્રેકિંગ કરતાં સામાન્ય રીતે ઓછી દૂરીની એક્ટિવિટી છે
હા હાઈકિંગમાં તો લોકો એક દિવસ રસ્તો પૂરો કરી જ શકે એવું સાંભળ્યું છે
હ અને જ્યાં હાઈકિંગ છે એમાં પણ પ્રાકૃતિક દ્રશ્યોનો આનંદ મળતો જ હોય છે
હા એ તો છે ઘણો પાર્ક અને પહાડી વિસ્તાર હાઈકિંગ માટે જાણીતા બહ છે
હ અને આ જોડે જોડે જે સ્વાસ્થ્ય હોય એના માટે પણ ઉપયોગી ગણાય છે
હા અને હું તો મારું તો નિયમિત હાઈકિંગ હોય ને તેનાથી શારીરિક સક્રિયા વધે એવું પણ મારું તો માનવું છે
હ આમાં જે હાાઈકિંગ હોય એમાં આપણે બહુ ભારે સામાન લેવાની જરૂર નહીં પડતી જે સામાન્ય સામાન હોય એના સાથે પણ આપણે
હા એ તો છેજ કે હલકા સામાન સાથે પણ આપણાથી થાય જ કારણ કે ઓછા દિવસ માટે જઈએ એટલે ચાલે એટલે છે ને હાઈકિંગમાં લોકો તો જંગલ ના રસ્તે ને પહાડીના માર્ગ અથવા નદી કિનારા ના રસ્તા પસંદ કરે મેં એવું સાંભળ્યું છે
હ આપણે જે હાઈકિંગ દોરાન હોય એમાં પક્ષીઓને વનસ્પતિ જોવાની તક મળે છે
હા અને ઘણા લોકો તો ફોટોગ્રાફી માટે પણ હઇકિંગ કરવાનું માંગે
હ પ્રાકૃતિક દૃશ્યો હોય છે કેમેરામાં લેવા કરવા ઘણાને ગમે છે
હા અને હાાઈકિંગમાં તો સુરક્ષાની પણ સંભાળ રાખવી જોઈએ
હ જે આપણે જે નિર્ધારિત રસ્તો હોય એના પર જ ચાલવો જોઈએ કે આપણે આજુબાજુ બીજે ના જઈએ તે સારું
હા એ તો છે જ કે અજાણ્યા રસ્તા એકલા જઈએ એવું તો સેજે આપણેે ના કરવું જોઈએ
હ હાઇકિંગ કરતા વખતે હવામાન હોય એની માહિતી મેળવી જ જોઈએ
હા કોઈ વાર કદાચ વરસાદ કે તીવ્ર પવન હોય તો સાવધાની આપણે રાખવી જોઈએ પહેલાથી જાણીને
હા જે આપણું એડવેન્ચર ટ્રાવેલ છે એમાં ટ્રેકિંગ હોય કે હાઈકિંગ હોય બંનેમાં આપ પ્રકૃતિ સાથે સંપર્ક વધતો જાય છે
હા એ તો તમારી વાત સાચી છે અને આ બંને એક્ટિવિટી લોકોને શરીર આમ શહેરી જીવનથી આમ અલગ અનુભવ આપે હો
હાજ આપણે પહાડોમાં જઈએ કે જંગલમાં જઈએ કે કોઈ બીજા વિસ્તારમાં જઈએ એમાં સમય પસાર કરવાથી અલગ જ આનંદ મળતો હોય છે
હા અને એડવેન્ચર ટ્રાવેલની ખાસિયત જ એ છે ને કે દરેક સફર માં કંઈક નવું જોવા મળે આપણને
હા એને જોડે જોડે આપણે નવી ઘણી જગ્યાઓની ઓળખ પણ કરી શકીએ છ છે
હા અને આવી એક્ટિવિટી આપણે શારીરિક સક્રિયતા સાથે પણ માનસિક તજગી પણ આપણને એનાથી મળે
હા એ બધું છે ને હવે આપણે તમ કેમ્પિંગ વિશે શું
કેમ્પિંગ તો એક આમ એડવેન્ચર ટ્રાવેલ છે જે ખૂબ જ રસપ્રદ ભાગ છે મને તેવું લાગે
હા કેમ્પિંગ એટલે પ્રકૃતિ વચ્ચે થોડા સમય માટે રહેવું
હા અને આ સમય રીતે જંગલ પહાડી વિસ્તાર કે નદી કિનારા અથવા ખુલ્લા મેદાનમાં કરવામાં આવે જ છે
હ આ દ્વારા લોકો ટેન્ટનો ઉપયોગ કરે છે
હા ટેન્ટ તો એક સામા આમ સામાયિક ઘર જેવું જ કામ કરે ને એટલે વપરાય
હ એમ લોકોને પ્રકૃતિની નજીક પણ લઈ જાય છે
હા અને શહેરના શોરથી દૂર આમ શાંત વાતાવરણમાં સમય પસાર કરવાની તક મળે એના સિવાય શું જોઈએ આપણને
હા આપણે જે સવારે સવારે ઉઠીને જે સૂર્યોદય જોવાનો અલગ જ અનુભવ મળતો હોય છે
હ અને રાત્રે આકાશમાં તારો પણ આમ સ્પષ્ટ રીતે જોઈ શકાય ને
હ કેટલા જ કેમ્પિંગ સ્થળે કેમ્પ ફાયરની પણ વ્યવસ્થા હોય છે અને લોકો ત્યાં આસપાસ બેસી ને સમય પણ પસાર
હ અનેને કેમ્પિંગમાં તો ટીમવર્ક નું બહુ જ મહત્ત્વ છે હા
હ આપણે ટેન્ટ ઉભું કરવું સામાન ગોઠવવું અને જ્યા જગ્યાની સભાળ રાખવી એ બધું સાથે મળીને જ કરવામાં આવે છે
હા કેમ્પિંગ કરતા વખતે આમ સુરક્ષાની ખાસ સંભાળ રાખવી જોઈએ પણ આપણે
હ જે પાણી છે ટોર્ચ છે અને પ્રાથમિક સવારનું સામાન સાથે હોવું જોઈએ
હા અને કેમ્પિંગ આમ દોરા દોરા પ્રકૃતિને નુકસાન ના થાય એ પણ આપણે ધ્યાન રાખવું જોઈએ
હ એ બધી સાચી વાત છે તમારી
અને જંગલ અથવા પહાડી વિસ્તારમાં કચરો તો મૂકીને જવું જ ના જોઈએ આપડે
હા આપણે બધી જગ્યા આપણે સાફ રાખવી જોઈએ અને પછી એના પછી તમાર વયલાઈટ સફારી ઉપર શું તમારો વિચાર છે
હા વાઇલ્ડ લાઈફ સફારી એટલે તો આમ વાન્ય પ્રાણીઓને તેમના પ્રાકૃતિક વાતાવરણમાં જોવાની એક્ટિવિટી એટલે તો બહુ સરસ મજાની વસ્તુ છે અને બહુ લોકપ્રિય છે અત્યારે આ ઘણા દેશોમાં તો
હ એમાં આપડે જંગલની અંદર નિર્ધારિત રસ્તા પર મુસાફરી કરવામાં આવે છે
એમાં આપણે ખાસ વાહનોનો ઉપયોગ પણ થાય છે
હા એટલે તો સફારી માટે ખાસ વાહનોનોો ઉપયોગ થાય ને અને ત્યાં છે ને સફારીના દૂરો સિંહ વાઘ હાથી હરણ બીજા ઘણા પ્રાણીઓ પણ આપણને જોવા મળી છે આપણને સફારીમાં
હા પ્રાણીઓને તેમના પ્રાકૃતિક જીવનમાં જોવું એકનો અનોખો અનુભવ છે
હા એ તો છે જ અને વાઇલ્ડ લઇફ સફારીમાં માર્ગદર્શક પણ સાથે હોવું જ જોઈએ
હા તે આપણને જે પ્રાણીઓ છે અને જંગલ વિશે માહિતી આપે
હા અને સફારી આમ શાંતિ જાળવવી ખૂબ જરૂરી છે સફારી ના આમ દરમિયાન
હ આપણેે અવાજ કરીએ તેથી પ્રાણીઓ
હા અને પ્રાણીઓ થી યોગ્ય અંતર રાખવું પણ બહ જરૂરી છે
હા સફારીનો મુખ્ય હેતુ પ્રકૃતિને સમજવું અને તેની કદર કરવી જ છે
હા એ તો છે અને વાઈલ્ડ લાઈફ સફારી થી જંગલની આમ મહતા સમજ આમ એ સમજવા મળે ને આપણને
હ આનાથી આપણે બાળકો લોકોને મોટા બંને માટે શી િકષાત્મક પણ બની શકે છે
હા એ તો છે પક્ષીઓની ઘણી પ્રજાતિઓ પણ આપણને જોવા મળે આપણે ફોટોગ્રાફી પણ કરી શકીએ છે ત્યાં રહી બી શકીએ છેએ કેમ્પમાં ત્યાં રિસોર્ટ બી બની ગયા છે હવે અત્યારના જમાનામાં તો એટલે ઘણી બધી વસ્તુઓ કરી શકીએ પ્ર જંગલ સફારીમાં તો
હ આ બધી વસ્તુઓ જે જંગલ સ
હા એ તો છે અને આના વિશે તો આપણે કેટલું બી બોલીએ ને એટલું ઓછું છે એવી વસ્તુ છે આ તો
હા સાચી વાત તમારે
આપડણે ફરીથી પાક્કું વાત કરીશું આના પર
હવ
ચોક્કસ